હેલો હા બેન કેમ છો?
હું મજામાં છું. શું મારી અવાજ આવે છે તમારા સુધી?
હા આવે છે તો આજે આપણે કયા વિષય પર વાત કરીશું?
હોતા કે મને છે ને મોસમી ફળ વિશે બતાવો. તો હું એજ વિષય પર વાત કરવા માંગુ છું તો શું તમે મને બતાવી શકો છો કે એમાં તમે મારાથી શું જાણવા માંગતા હતા તો એટલા માટે હું તમને ફોન કરું છું.
હા તો મોસમી ફળ એ આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. પહેલી વાત તો એ અને મોસમી ફળ એ આપણને કુદરત મોસમ પૂરતું ખાવા માટે આવે છે એ વાત પણ આપણે માનીએ છીએ. ફળો આપણા દૈનિક જીવનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવે છે. કુદરત દરેક ઋતુમાં આપણને અલગ અલગ પ્રકારના ફળો આપે છે. જે આપણા શરીરની જરૂરિયાતોને પૂરી પાડે છે. ઉનાળામાં ગરમી વધારે હોવાથી શરીરને ઠંડક અને પાણીની જરૂર પડે છે. તેથી તડબુંજ, ખરબુજ અને કેરી જેવા રસદાર ફળો મળે છે. આ ફળો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે છે. અને થાક દૂર કરે છે. ચોમાસામાં પાચન શક્તિ થોડી નબળી બને છે. તેથી જામુન, નાસ્પતિ અને સીતાફળ જેવાં ફળો શરીરને હળવાશ આપે છે અને પાચન સુધારે છે. શિયાળામાં ઠંડી વધારે હોવાથી શરીરને રોગોથી બચવાની જરૂર પડે છે. તેથી નારંગી, અનાર, દ્રાક્ષ અને સફરજન જેવા વિટામિનથી ભરપૂર ફળો મળે છે. જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. મોસમી ફળો ખાવાથી ઘણા ફાયદા થાય છે. આ ફળો તાજા સ્વાદિષ્ટ અને પોષક તત્ત્વોથી ભરપૂર હોય છે. તેમાં વિટામિન, ખનીજ તત્વો ફાઈબર અને એન્ટીઓક્સિડ્સ હોય છે. જે શરીરને તંદુરસ્ત રાખે છે. આ ફળો સામાન્ય રીતે સસ્તા અને સહેલાઈથી મળતા હોવાથી દરેક વ્યક્તિ ને તેને સરળતાથી પોતાના આહારમાં સામેલ કરી શકે છે. મોસમી ફળો ત્વચા અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. અને શરીરને કુદરતી ચમક આપે છે. પરંતુ મો સમી ફળો ખાતા સમયે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ફળોને સારી રીતે ધોઈને જ ખાવા જોઈએ. તેથી તેમાં રહેલા જંતુઓ દૂર થાય. કાપેલા ફળોને લાંબા સમય સુધી રાખવાથી તે બગડી શકે છે તેથી તાજા ફળો જ ખાવા જોઈએ. વધુ પડતા પ્રમાણમાં એક જ પ્રકારના ફળો ખાવાથી પણ નુકસાન થઈ શકે છે. તેથી વિવિધ ફળો સંતુલિત સેવન કરવું જોઈએ આ રીતે મોસમી ફળો આપણા આરોગ્ય માટે ખૂબ જ જરૂરી છે. જો આપણે દરરોજ આપણા આહારમાં મોસમી ફળોનો સમાવેશ કરીએ તો આપણે તંદુરસ્ત તાજગીભર્યા અને ઉ જવાન રહી શકીએ છીએ તો મારું તો આ માનવું છે. હવે મને તમારાથી જાણવું છે કે મોસમી ફળો એ કયા કયા હોઈ શકે અને કઈ કઈ રીતે તેનું સેવન કરવું જોઈએ.
હા તમે તો ઘરે ખરી વાત કરી અને મને સારી લાગી અને મારી જરૂરિયાત પ્રમાણે જે હતી તો એવી વાત કરી તો હું એવું કહું છું ને કે જે મોસમી ફળો છે ને તો એ મોસમ પ્રમાણે હોય છે અને મોસમમાં આવે છે. અને જો આપણેે જોઈએ તો પ્રકૃતિ પોતાના જો મોસમ બદલતી હોય તો આપણને પણ આપણું મોસમ પ્રમાણે આપણા ફળ આપણું ખાનપન એ બધું જ અલગ કરવું જોઈએ. આપણેે જોઈએ છીએ તો લોકો ઉનાળામાં એ ઠંડા ફળો. ખાતા હોય છે અને પાણી વાળા ફળો ખાતા હોય છે જેમ કે નારિયેળ પાણી. તરબૂજ અને ખરબૂજ એવા બધા ફળો ખાતા હોય છેએ એ બધું ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. કે અને જો શિયાળામાં જોઈએ તો લોકો લોકો એ ગરમ ફળો ખાતા હોય છે. જેમ કે છે શિયાળામાં જેમ કે છે. તો આપણા લોકો છે ને ગરમ ને ફળો ખાતા હોય છે જેમ કે જાંબુ ને લીંબુ ને એ બધા જે વિટામિન સી આપે છે. અને એવા બધા ફળો જે આપણા ખાટા ફળો છે સંતરા સફળજન એવા બધા ફળો ખાતા હોય છે. કે જે આપણને પોષક તત્વ અને શરીરમાં પોષણ આપી જાય એવા બધા ફળો ખાય છે. તે એ ખૂબ જ જરૂરી બાબત છે અને ધ્યાનમાં રાખવા જેવી બાબત છે અને જો વાત કરી લઈએ આપડે વરસાદી ઋતુમાં તો જામું પપાઈું કેળું એ બધા લોકો ખાતા હોય છે અને આ ખુબ જ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે કારણ કે લોકો એ પોતાનું પોતાનું ખાવાનું એ ચેન્જ કરે છે મોસમ પ્રમાણે અને જો નહીં ચેન્જ કરે તો કદાચ તેઓ બીમાર પણ થઈ શકે છે કેટલીક વાર એવું પણ બને છે. કારણ કે મોસમ પ્રમાણે ફળ ખાવું એ ખુબ જ જરૂરી છે. જો આપણે ઉનાળામાં શિયાળાના ફળ ખાતા હોય તો આપણા શરીર ને નુકસાન કરી શકે છે એમાં કોઈ એવી મોટી બાબત નથી. કારણ કે આપડે બધાને ખબર છે કે મોસમ પ્રમાણે ફળખાવું એ ખૂબ જ જરૂરી વાત છે અને જો આપણે મોસમ પ્રમાણે ફળો ના ખાતા હોઈએ. તો આપણા શરીર માં છે ને એટલા બધા પોષક તત્વો અને એવી તાજગી મળી શકે એવું નહી રહે કારણ કે એ બધું ફળ એ આપણને પોષક તત્વ એ બધા અલગ અલગ આપી જાય છે. આ ખુબ જ જરૂરી બાબત છે અને ખુબ જ ધ્યાનમાં રાખવાની બાબત છે. જયારે આપણે જોઈએ છીએ. હા તો ફ ફળો. ફળો એ ઘણા બધા ફાયદાઓ છે પરંતુ આજકાલના લોકો છે ને એ વધારે પડતા છે ને વિદેશી ફળો તરફ આકર્ષી રહ્યા છે અને વિદેશી ફળો ખાઈ રહ્યા. વિદેશી પડખા વિદેશી ફળો ખાઈ રહ્યા છે કારણ કે તેઓ વિચારે છે કે દેશી ફળોમાં એટલી તાકાત નથી અને એટલા બધા પોષકો નથી. એટલા માટે આ ખુબ જ જરૂરી બાબત છે અને ધ્યાનમાં રાખવાની બાબત છે. અને એ બધું ધ્યાનમાં પણ રાખવું કે વધારે પડતા ફળો એવા કઈ ખાવા નથી કે જે શરીરને નુકસાન કરી જાય અને વધારે પડતું આપણને એવા કોઈ પોષક તત્વ આપે નહીં એટલા એટલા માટે ખાવા પીવામાં ધ્યાન આપીને ખાવું. જોઈએ અને ફળો પર ઝાડ આપીને જ ખાવું જોઈએ અને આપણને ખબર છે. કે જો આપડે વધારે પડતું લોકો તો હવે જંક ફૂડ પર વધારે ખાય છે. જેમ કે જોઈએ છે તો આપણેે લોકો આજના સમયમાં લોકો એ વધારે પડતા પીઝા અને બર્ગર ને એવું બધું ખાઈ રહ્યા છે. તેના કારણે તેમને વધારે કઈક પોષક એવું મળતું નથી. પરંતુ લોકોને જે ફોડ ને કોઈક એવું વસ્તુ આપી દઈએ. તો એ બધું નથી ખાતા એ એમની સૌ માનવીની સૌથી મોટી આજકાલની ભૂલ બની ગઈ છે. કારણ કે ફળો ખાવાથી આપણા શરીરને તમે જેમ વાત કરી તો આપણા શરીરમાં અને વાળમાં અને ત્વચામાં એ બધામાં તમે જેમ વાત કકે ચમક આવે છે, એ બધું થાય છે. અને એ બધું અને આ ફાસ્ટ ફૂડ અનેને જંક ફૂડ ખાવાથી એવું કઈક આપણને મળતું નથી એટલે આ બધી બાબત ને ધ્યાનમાં રાખવું જોઈએ કારણ કે હવે જોઈ રહ્યા છે, કે આજકાલ સમય એ ખુબ જ હવે આજકાલના સમયમા કોઈક એ જે ખોરાક છે તો એમાં આપણને કોઈ કેટલું પોષક તત્વ પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ એવું બધું કઈક મળ નથી આપણને હંમેશા બેલેન્સ મિલ ખાવું જોઈએ બેલેન્સ ખોરાક ખાવું જોઈએ. કે જેમાં આપણને કાર્બોહાઈડ્રેટ ચરબી પોષક તત્વ મિનરલ્સ બધું મળી રહે અને તે ખાવા માટે આપણને આજકાલના સમયમાં ફળો પણ ખાવો ખુબ જ જરૂરી બાબત બની ગઈ છે કારણ કે ખુબ જ જરૂરી છે, જો આપણે એ બધું નહી ખાઈશુ તો આપણને તે નુકસાન પણ કરી શકશે અને આપણને છેને, વધારે પડતુ અ વધારે પડતું ઉર્જાવા નહી આપશે એટલા માટે આ બાબત ખુબ જ ધ્યાનમાં રાખવાની છે અને જો આપણે એવું નહીિ કરીશુ તો કદાચ એ આપણને વધારે પડતું નુકસાન કરી દે હવે આપડે જો શિયાળામાં પપાયું ને એવું બધું ખાઈએ તે કદાચ આપણને નુકસાન કરી શકે છે. કારણ કે એ બધું ગરમ ફળ હોય છે અને ગરમ ફળ એ આપણા શરીરને નુકસાન કરે છે. જો વાત કરીએ આપડે તરબૂજ ને ખરબૂજ શિયાળામાં ખાઈએ તો એ બધા ઠંડા ફ્રૂટ હોય છે. કદાચ એ શિયાળામાં આપણા શરીર ને વધારે પડતું અ અ અસ્વસ્થ કરી દે એટલા માટે ફળો એ હંમેશા જોઈને પસંદ કર ને મોસમ પ્રમાણેના ફળો ખાવા તમે એના વિશે શું કહો છો.
હા તમારી વાત સાચી છે. કે મોસમી ફળો એ આપણને મોસમ પ્રમાણે કયા મોસમમાં કયું ફળ આવે છે. તે રીતે ખાવવું જોઈએ મોસમી ફળો ખેતી અને આર્થિક દ્રષ્ટિએ પણ ખૂબ જ મહત્વ ધરાવે છે, જ્યારે કોઈ ફળ તેની ઋતુમાં ઉગે છે. ત્યારે તેને ઉત્પાદન ક્ષમતા વધારે હોય છે. જેના કારણે ખેડૂતોને સારો લાભ મળે છે. મોસમી ફળોની માંગ પણ વધુ હોય છે. કારણ કે તે તાજા અને સસ્તા મળે છે. આ રીતે મોસમી ફળો ખેડૂતોની આવક વધારવામાં મદદ કરે છે. અને સ્થાનિક બજારને મજબૂત બનાવે છે. જો લોકો મોસમી ફળો ખરીદે તો સ્થાનિક ખેડૂતોને પ્રોત્સાહન મળે છે. અને દેશની અર્થવ્યવસ્થા પણ મજબૂત બને છે, મોસમી ફળો આપણા જીવનશૈલીમાં સંતુલન લાવે છે. આજકાલ લોકો જંક ફૂડ અને પેકેજ ફૂડ વધુ ખાય છેજે, આરોગ્ય માટે નુકસાનકારક છે. જો આપણે તેની જગ્યાએ મોસમી ફળોનો સમાવેશ કરીએ તો શરીરને કુદરતી પોષણ મળે છે, અને બીમારીઓથી બચી શકાય છે. ફળો ખાવાથી શરીરમાં તાજગી અને ઉઊર્જા વધે છે. જે ર રોજિંદા કામમાં મદદરૂપ થાય છે. બાળકો માટે પણ મોસમી ફળો ખૂબ જ જરૂરી છે કારણ કે તે તેમના વિકાસ અને વૃદ્ધિ માટે મદદરૂપ બને છે, અંતમાં ખેડૂતોને આનાથી ખૂબ જ ફાયદો થાય છે, કારણ કે તેઓને આ મોસમી ફળોનું ઉત્પાદન કરવાથી તેમની આવકમાં વધારો થાય છે, અને આપણા દેશની અર્થવ્યવસ્થામાં પણ ખે ખેતી વિશે ઘણું એવું અ મજબૂત બને છે, અને આપણો દેશ તો કૃષિ પ્રધાન દેશ છે, જ. તો એટલા માટે ખેતી એ સૌથી મહત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. મોસમી ફળો આપણું જીવન સ્વસ્થ અને ખુશાલ બનાવે છે, કુદરત આ પણને જે આપે છે. તે સ્વીકારવો અને તેનો યોગ્ય ઉપયોગ કરવો એ આપણા માટે લાભદાયક છે, મોસમી ફળો ખાવાની સારી ટે અપનાવવાથી આપણે લાંબા સમય સુધી તંદુરસ્ત ત રહી શકીએ છીએ અને બીમારીઓથી દૂર રહી શકીએ છીએ. તેથી દરેક વ્યક્તિએ રોજિંદા જીવનમાં મોસમી ફળોનો સમાવેશ કરવો જોઈએ અને સ્વસ્થ રહેવું જોઈએ અંતમાં હું તમે જે માહિતી મને આપી છે, એમના બદલે હું તમને આભાર કહેવા માગું છું સું તમને એના વિશે અજુ કંઈ કહેવું છે.
હા તમે પણ મારાથી જે વાત કરી એનાથી મને ખુબ જ ખુશી મળી અને હું એનાથી ખુબ જ ખુશ છું તમે મને મોસમ વિફળો વિશે બતાયવુ અને કેવા ફળો ખાવા જોઈએ કેવા ના ખાવા જોઈએ એ બતાયવુ એનાથી મને ખુબ જ ખુશી મળી અને મને એવું જાણવાનું પણ મયળુ કે આપડે કેવા ફળો ખાવા જોઈએ અને કેવા નહીં ખાવા જોઈએ આપણને પોષક ત તવ ક્યાંથી મળે છે, આપણને જંક ફૂડ નહીં ખવું જોઈએ તમત મને ઘણીખરી સારી એવ બધી માહિતી આપી દીધી જે મને નઈ ખબર હતી એ પણ મને બતાવી ચાલો બહેન હવે આપણેે ચાલીશું અને હવે મને અલવિદા કરો ચાલો બહેન આભાર તમારો હ